કેમ છો હલો હલો
હા અવાજ આવે છે.
હા તો કે ઘરની સાફ સફાઈ કરવાની છે કેમ કે આ આપણે સ્કૂલ નો જૂનો આલ્બમ મળ્યો ગજબજ હતો એમ કેમ કે ફોટો જઈને મારી આંખો ભરાય ગઈ કેમ કે સર પણ કે જીવન ના જે મજા માણવાના હતા બરાબર ને હા
હા હા બરાબર છે હા તું સાચું કહે છે અ સ્કૂલ ના દિવસોની મજા જ કઈ અલગ હતી. અ સવારે વહેલા ઉઠીને પરાણે સ્કૂલ બસ પકડવાની પછી અ યુનિફોર્મ ઇસ્ત્રી ના હોય તો મમ્મી ને કહેવાનું પછી જો મમ્મી કરી રહી તો ઠીક છે અને કર હાથે કરી લેવાય પછી મમ્મી નો ગુસ્સો ખાવાનો અને ક્લાસમાં જઈને છેલ્લી બેન્ચ પર બેસવા માટે ઝઘડો કરવાનો અને એમાં જો મે એમ કે સર આવી જાય તો આપણને પેલી બેનચે બેસાડી દેતા સાચું ને
હા ખુબ સાચું કેમ કે એ દિવસો તો કઈક. અલગ જ હતા કે જે સ્કૂલની બેન્ચિસ પર બેચવાના અને એ પણ હા ઈ છેલ્લી બેસ તો આપડે અડો. તો હા તને યાદ છે કે પેલું ગણિત ના સાહેબ નું પેલું હોમવર્ક શ છું ઈ જયારે પણ આપડ હોમવર્ક બાકી હોય ત્યારે આપણને પેટમાં દુખવાનું બહાનું કાઢી ને મેડિકલ. રૂમમાં સુઈ જતા હતા એટલે એ તો કઈક. અલગ જ મજા હતી હે ને બરાબર છે ને.
હા હા એ મને યાદ છે અચ્છા મારી સાથે પણ એક બે વખત એવું થયેલું. અને જો પકડાય જઈએ તો. આખા ક્લાસ ની બહાર કાન પકડી ને ઉભા રહેેવાની મજા આવતી ત્યારે શરમ પણ ઘણી આવતી પણ અત્યારે એ યાદ કરીએ, તો શું રોકી શકાતું નથી? અને, સૌથી વધુ મજા તો રિસેસમાં આવતી. કારણ કે રિસેસના બેલ વાગવાની પાંચ મિનિટ પહેલા જ ડેસ્ક નીચેથી ડબ્બા ખોલીને ખાવા ખાવાનું શરૂ કરી દેતા, જે આપણા મમ્મી ઘરેથી અ નાસ્તામાં પેક કરીને આપતા. તે આપણને ખાવાની ખૂબ આતુરતા રહેેતી.
હા, બરાબર છે. કેમ કે આપડે ડબ્બો ખાતા એટલે બિલકુલ મમ્મી જે પ પેલી બટાકા પુરી બનાવીને આપતા, એ તો આખો ક્લાસ એમાં પણ ખાવા માટે ટૂટી પડતા. તને તો માંડ બે પૂરી મળતી. અને પેલો વર સાદ નો દિવસ યાદ છે, જયારે આખા શહેરમાં પાણી ભરાઈ ગયું હતું! અને પ્રિન્સિપલે અધવચ્ચેથી સ્કૂલમાં રજા જાહેર કરી દીધી હતી. ઈ તો કઈક અલગ જ હતું હોં. બરાબર ને!
હા, હા, એ દિવસ મને યાદ છે. એ દિવસ હું ક્યારેય નહી ભૂલું. કારણકે આપણે સ્કૂલ બેગ માથા પર મૂકીને આખી ગલીમાં ભીંજાતા ભીંજાતા આવ્યા હતા રસ્તામાં કાગળની હોડીઓ બનાવીને, પાણીમાં તરતી મૂકી હતી. આપણી સાથે છત્રી હોવા છતાં પણ, આપણે છત્રી બેગમાંથી કાઢી નહોતી. અને આપણે વરસાદમાં પલ્લીને ઘેરે ગયા હતા, ત્યારે મમ્મી આપણને ખીજાણા હતા. એ માસુમિયત અને ચિંતા વગરનું જીવન, અવે ક્યાં રહ્યું છે? સાચું ને?
હા, બિલકુલ સાચું. કેમ કે હવે તો કેવું થઈ ગ્યું છે કે સવાર થી સાંજ સુધી આપડે હોફિસના ટાર્ગેટ હોય, કે ઈમેલ અને જવાબદારીઓનું કામ હતું. ક્યારેક થાય છે કે, બધું છોડીને ફરીથી હાફપેન્ટ વાળા સ્કૂલ યુનિફોર્મમાં જતા રહીએ. કેમ કે સ્કૂલ પિકનિક ની એ બસ ફર રાત્રે અંતકડી રમ જોઈ ને એવું લાગતું. કેમ કે બધું જ સપનું બની ગયું હતું. તો, એટલે એ દિવસો તો કંઈક અલગ જ હતા, બરાબર ને!
હા, હા. સાચી વાત છે. કારણકે દુનિયાના ગમે તેટલા પૈસા કમાઈ લઈએ, પણ સ્કૂલના એ મિત્રો એ સાચો આનંદ ક્યારેય પાછો ખરીદી શકાતો નથી. કારણ કે સમય જે એકવાર જતો રહ્યો છે, તે આપણી પાસે હવે ગમ્મે એટલા પૈસા આવી જાય છતાં પણ આપણેે એ સમયને પા પાછો લાવી શકવાના નથી. અને સાચે જ એ સમય આપણો ગોલ્ડન સમય હતો. અ, આપણે આ રવિવારે સ્કૂલના બી જા મિત્રો એ મિત્રોને પણ મળીશું. શું કહે છે?
હા, કેમ કે મળવું જ જોઈએ. કેમ કે મિત્રો સાથે પાછા ભેગા થઈએ એટલે નાન પણની જે વાતતો હોય છે, એ પાછી તાજી થાય, અને યાદગાર રહે. અને એ પણ જે મજાક મસ્તી કરવાની જે મજા આવે છે એ તો કઈક અલગ જ છે મજા જ આવે છે બરાબર ને હા હા
અરે ના ના રોહન અ હું તારી વાત સાંભળું જ છું બસ આ એક છેલ્લી રીલ જોઈ લો આ આજકાલ બહુ ટ્રેન્ડિંગમાં રે બસ બે મિનિટ એમ કર્યા કરે છે અને આ આમ ને આમ આપડે બધા મિત્રો ભેગા થઈ શકતા નથી કોઈ ને કોઈ મિત્ર કોઈ ન કોઈ કામ રહે જ છે રવિવારે પણ કોઈ ફ્રી હોતું નથી એટલા માટે આપડે મળી શકતા નથી સાચું ને
હા સાચું કેમ કે રવિવારે તો બધા લોકોને રજા ના હોય કેમ કે અમુક લોકો પાછા ડીલવરી બોય નું કરતા હોય એના કારણે પછી વરસાદની સિઝન હોય એટલે પછી તો આપણને ફોન કરે તો પણ ઉપાડતા નથી એટલે અમુક મિત્રો તો એવા બની જાય છે કે જાણે કે આપડે એના દુશ્મન હોય એટલે એ વસ્તુ બહ ખરાબ છે બરાબર છે ને
આ હા આ બરાબર છે કારણ કે પણ આમાં એમનો પણ કોઈ વાક નથી હોતો એને અ રવિવારે પણ ક્યારેક એવું બને છે કે અ સવાર થી લઈને બપોર સુધી એને ઉ ઓફિસ વર્ક રેતું હોય છે અથવા એને હોલીડે નથી હોતો. એના કારણે એને કામ કરવું પડે છે અને કોઈને કઈ પ્રશ્ન અ રીઝન ના કારણે પણ રવિવારે કામ કરવું પડતું હોય છે અને આ ખ આખું વીક ઓફિસમાં જવાના કારણે અમુક પરચુરણ કામ રહી જત તા હોય છે જે રવિવારે પતાવાના હોય છે એટલે ટાઈમ નથી નીકાળી શકાતો
હા બરોબર છે કેમ કે રવિવારે અમુક ના બહ બ આ સમય ખરાબ હોય છે એટલે ટાઈમ નથી નીકળી શકતો એટલે એ પણ છે એમ કેમ કે રવિવારે બધા નાસ્તો કરવા જત જતા હોય તો મિત્રને ફોન કરીએ તો ઘણી વાર ના પાડી દેતા હોય છે કેમ કે પૈસા ના હોય એની પાસે એટલે બઉ તંગી વાળું કામ છે બરાબર છે ને
હા બરાબર છે અને જો મારું પણ કવ તો હું છે ને આખું વીક તો કોલેજ જવાનું હોય પછી રવિવારે એક દિવસ હું અ જેવો તેવો ફ્રી હોય ત્યારે અ હું કોઈને કોઈ સાઈડ વર્ક કરતો હોઉં છું જેના કારણે અ પોકેટ મની માટે કોઈ ને કોઈ સાઈડ વર્ક અ કરતો હોઉ છું જેના કારણે હું પોતે પણ રવિવારે ફ્રી રહી શકતો નથી અ કેમ અ જેવી મારી પરિસ્થિતિ છે એવી કોઈ બીજાની પણ હોઈ શકે અને કોઈને કોઈને કઈ નું પણ કામ હોય એટલા માટે ભેગા નહી નથી થઈ શકતા અને ક્યારેક ભેગું થવું હોય તો કોઈ ક અ ફેમિલી પ્લાન બનાવે બહાર જાવાનું હતું, એના કારણે ફેમિલીની સાથે જાવું પડે. એના કારણે આપડે ભેગા નથી થઈ શકતા. બરોબર ને?
હા બરાબર છે. કેમ કે ફેમિલી માં ક અમુક કાર્ય આવી જતું હોય કે જેનાથી પછી અમુક દિવસો પણ કપાઈ જતા હોય છે. એટલે કે પછી બાર નીકળવાનું પણ ક્યારેક સોમાજાની ઋતુ હોય તો પછી બાળપણ માં પછી રમવા ની પણ મજા નથ થી આવતી. એટલે આપડે પેલા-પેલા પઈવડા વાળા ચક્કડા લઈને પછી જયારે વરસાદ બંધ થઇ જાતો ત્યારે આપડે નીકળી જતા, કેમ કે તે અલગ જ કંઈક મજા આવતી. કે જે હવે અત્યારે મજા લેવા જઈએ તો પણ ભેગું થાય એમ નથી, એટલે એ તો બહું અલગ જ દ્રશ્ય હતું કે જે હવે અત્યારે યાદગાર બહુ બની ગયું છે. ને બહું જ સારું કેવાય છે એમ. તો બહું, તમારું શું કેવું આમાં કંઈ? તમને બાળપણમાં કાંઈ તમારી ઈચ્છા હોય એવી, ના પૂરી થઈ હોય એવી?
હા, હા સાચી વાત છે. કારણ કે પેલા કેવું થતું કે અહ જ્યારે વરસાદ આવતો હતો, આપણે જયારે નાના હ તા ત્યારે આપણે ખુશ થતા કે અહ વરસાદ આઈવો, વરસાદ આઈવો, પછી આપણે અહ નાહવા જતા અને એક અલગ જ આનંદ હતો એમ. અને અત્યારે જો આપને વરસાદ આવે તો આપણને એટલું બધું નથી ગમતું. અમુકતો આપડે એમ કહીએ છીએ કે વરસાદ આયવો એના કારણે અમારે ઓફિસે જવામાં અથવા કોલેજે જવામાં પ્રોબ્લેમ થઈ. અહ હવે આપણને અહ વરસાદ આવે તો એટલો બધો અહ પ્રિય નથી લાગતો. જેટલો પેલા લાગતો તો.
હા. હા બરાબર છે. કેમકે બાળપણનો જે વરસાદ હતો એ અત્યારે મોત ની જે સજા જેવું છે. એટલે તો એ કંઈક અલગ જ રમણીય દ્રશ્યો ઉભું થતું તું જેનાથી એમાં પણ પેલી જે સરકારી સ્કૂલ હોય એમાં જો નિશાળે જવાની જે મજા હતી, એમાં પણ રમવાની જે મજા અને નાસ્તો કરવાની, અને જે ફૂટપટ્ટી ખાવાની જે સજા હતી એ અત્યારે પણ મોટા થયે ત્યારે બધી ખબર પડે છે કે તે જે જીવન જીવ્યા તા એ પાછું આપડે ત્યાં જતા રહીએ એવું અંદરથી થત તું હશે તમને પણ. બરાબર છે ને તમારી વાત?
હા, હા બરાબર છે. અને અમારી સ્કૂલ તો અહ સ્કૂલમાં કદાચિત ત્રણસોથી વધારે પણ વૃક્ષો હતા. જેના કારણે અહ સોમાં સોમાછામાં વધારે મજા આવતી.
હા બિલકુલ છે હા. તો આપડે પાછા મળીશું. બરાબર છે ને?
ઓકે.
હા.